હલો.
કેમ છો મજામાં.
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં મજામાં.
સરસ જમી લીધૂ?
હા જમી લીધું.
ઓકે.
જો ને અત્યારે બધાની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, હમ.
હા.
બરાબર, જોકે અત્યારે તો છોકરાઓ સ્કૂલનાં જાય તો પણ ચાલી જાય એ લોકો માટે તો.
કેમનું?
એ લોકો છોકરાઓ અત્યારે સ્કૂલ ના જાય તો પણ ચાલી જાય. કારણ કે અત્યારે બધાં ઓનલાઈન ટીચિંગ થય જ ગયું છે એટલે. હલો.
અરે હા.
હા, કારણ કે આપડે હા હા આવે છે આવે છે.
ઓકે.
એક સમય એવો હતો કે આપરે જયારે એવું વિચારે કે સ્કૂલ કે ક્લાસરૂમ, શાળા. તો એની આપરે વિચારે કે આંખો બંધ કરતા આપણને શું શું સંભળાય મતલબ આવે કે બ્લેકબોર્ડ હોય ડસ્ટર હોય, બેન્ચ હોય. એવું બધું જોવા મળતું હોય.
હા.
અત્યારે તો શું સ્માર્ટફોન, લેપટોપ, કોમ્પ્યુટરની સ્ક્રીન એ બધું આયી ગયું છે.
હમ્મ એતો છે.
પેલા શું હાથમાં રમકડા અને પુસ્તકો હતા ભણવા માટે. અને રમવા માટે. જયારે અત્યારે સ્ટાઈલસ પેન્ટ અને માઉસ આવી ગયા. એટલે અત્યારે તો પરિવર્તન આવી ગયો છે. પહેલાના શિક્ષણમાં ન ત્યારનાં શિક્ષણમાં
હા, ખૂબ પરિવર્તન આય ગયું છે.
એજને. પેલા તો સ્કૂલમાં જઈએ એટલે મેડમ બ્લોક બ્લેક બોર્ડ વ્હાઈટ બોર્ડ હતા. અને આ અત્યારે તો શું ડિજિટલ બોર્ડ આઈ ગયા છે ડિજિટલ પેન આઈ ગઈ છે.
હ હમ.
છેલ્લા બે ત્રણ વર્ષમાં.
હા.
જયારે અમે ભણતા ત્યારે તો બ્લેકબોર્ડ જ હતા.
ઈરને.
અને કેવું શિક્ષણ ખાલી, આપણેે શું ચાર દિવારોમાં કે એવું થાય ની. હા, બ્લેકબોર્ડ, ચોકને ડસ્ટર. શિક્ષણ તો ખાલી શું ચાર દિવારોમાં ના મલે. એટલે ખાલી ક્લાસ રૂમમાં જ ના હોય એટલા માટે આપણને પીટીનો પીરિયડ આવે કે એકસ્ટ્રા ફી ફ્રી પીરિયડ હોય તો બાર ભણાવા લઈ જાય એવી રીતે આપરે બાર બેસાડીને પણ ભણાવતા હતા શિક્ષકો ખુલ્લા વાતાવરણ માં.
હમ્મ
અને અત્યાર તો બધા શું બે ત્રણ દિવસ સ્કૂલેના ગયા હોય તો ઓનલાઈન શીખીને પણ ભણી શકે છે.
હમ્મ એક ફાયદો છે આ જનરેશનમાં.
હા.
તો તમે થોડું આના વિશે મને વધારે જણાવશો?
હા પાક્કુ જણાઈશને ઓનલાઈન શિક્ષણા. કોરોના આયો ત્યારથી જ આયો છે.
હા હમ્મ હ.
કારણ કે શું એ સમયે તો એક બીજાને અડવાનું હોય ને. એટલે કઈ જવાય પણ નહી તો. સરકારે તો એવું જ નિયમ કાઢ્યો હતો કે ઓનલાઈન શિક્ષણ મા જ થઈશ એ શું આપડે એમાં ટીવીમાં પણ આવે. જેની પાસે મોબાઈલ હોય મોબાઈલમાં ભળે જાની પાસે લેપટોપ હોય લેપટોપમાં ભણે એટલે એનો સમય ત્યાં. થી વધી ગયો છે.
હા બસ ખાલી હા હા એ જ ન કે. એક ઘર એક રૂમમાં ઘરમાં એક. ફોન કા તો લેપટોપ હોવું જોઈએ અને નેટવર્ક હોવું જોઈએ એટલે ઓનલાઈન ક્લાસ થઇ જાય ચાલ.
હા એજ ને
હા તમે શું કેતા તા?
એજ કે એ વખતે ચાલુ થયું તે હજુ સુધી ચાલે જ છે એમ અત્યારે પણ સ્કૂલો ચાલુ થઈ ગઈ તો પણ ટીચરો મોબાઈલમાં જ પી ડી એફ ને બધું બો કલી દે છે લખવા માટે
હા
લોકોને શું બુક્સની પણ જરૂર પડતી નથી
હા સ્કૂલ ના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા હોય એમાં જ બધું મોકલે ભણવાનું ને ચોપડી બી ઓનલાઈન મોકલી દેય સોફ્ટ કોપીમાં વોટ્સપ ગ્રુપમાં હા
જો આપડે એનો સકારાત્મક ફાયદો જોઈએ તો ઓનલાઈન શિક્ષક આપડા માટે આશીર્વાદ સાબિત થયેલું છે
હમ એ તો છે.
કીધું એમ કે. અ કોરોના સમયે આપણને બહુ મદદરૂપ થયું છે.
અને કેવું કે આ ગુજરાત. નાના નાના ગામડામાં બેઠેલા જે વિદ્યાર્થીઓ હોય એ અમેરિકા છે. મુંબઈ છે ત્યાંના લેક્ચર લાઈવ જોઈ શકે. એટલે હવે શિક્ષણ ખાલી એક શહેર પૂરતું નહી શાળા પૂરતું મર્યાદિત નથી રહ્યું ગમે તે જગ્યા એથી માણસ શીખી શકે છે એમ
હા એ તો કેટલી સારી વાત કેવાય
હા પછી જોવા જઈએ તો સમય અને નાણાંની બચત પણ થાય શાળાએ જવા માટે આવવા માટેનો સમય પછી વાહન નું ભાડું અને જો દૂર હોય તો હોસ્ટેલમાં રહેવાનો ખર્ચ બચી જાય જે અત્યારે મોટી મોટી પરીક્ષાઓને તૈયારીઓ કરતા હોય એ વિદ્યાર્થીઓ તો આનો ઘણો બધો લાભ ઉઠાવે છે
હમ આ તો વિચારવા છે એવી વાત છે આવું ત મે વિચાર્યું છે ન તું આતો બો લા ફાયદાકારક છે
પછી વિદ્યાર્થીઓ પોતાના ઘરે સુરક્ષિત વાતાવરણ બેસીને ભણી શકે એ લોકોને ટ્યુશન ની મોંઘી મોંઘી ફીઓ ભરવાની પણ જરૂર ના પડે જેમને શું પરિસ્થિતિ ના હોય એ લોકો પણ આ વસ્તુ પોતે શું ભણી શકે જાતે એમ
હા એ તો સાચું અય ખુબ સારી વાત કેવાય તો આ જનરેશનમાં આવી રીતે બધું મેનેજ થઈ શકે ઓછા પૈસામાં ભણવાનું ને બધું
હા એ જ અત્યારે ઘણા લોકો શું અ સરકારી નોકરીની ત તૈયારી કરતા હોય જોબ કરતા કરતા તે લોકોને ક્લાસ નો ટાઈમ સવારે મળે અને ને તો રાત્રે બેસીને પણ પોતાનો ટાઈમ ભણી શકે એવું થઈ શકે એટલે એવો પણ ફાયદો થાય છે એક
હમ
પછી ડિજિટલ સ્કીલ નો વિકાસ થાય મતલબ નાનપણથી જ વિદ્યાર્થી શું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એનિમેશન ઇન્ટરનેટ રિસર્ચ કરતા શીખી જાય કારણ કે લોકોને પ્રોજેક્ટ સબમિટ કરવાના હોય એટલે બધું લેપટોપ મા કે એમાં ફોનમા એજ કરતા એટલે ડિજિટલ વસ્તુ પણ શી કીસાકેે
હમ અરે અહીં તમે નહી માનો મારો નાનો ભાઈ છે ને એને મારાથી વધારે બધું લેપટોપ ને સ્માર્ટફોન ને બધું આવડે છે આપણને ના ખબર હોય ને એટલે નાના છોકરાને ખબર હોય કેમ કે એમને ભણવામાં આવે છે બધું
સાચી વાત એ છે ને એટલે અત્યારની જે અત્યારની પેઢી છે એ બધું આપડા કરતા વધારે એડવાન્સ છે મતલબ વધારે શીખી શકે છે.
હા
અને આ બધું શીખવાથી ભવિષ્યની કોર્પોરેટ દુનિયા માટે તૈયાર થઈ છેાય તૈયાર થાય એમ કારણ કે પેલા હવે એઆઈ નો જ આ ગયો એટલે આ બધું વધારે જોવા મળે
હા એના જમાનામાં તો તમે કીધું એ કોર્પોરેટ ની દુનિયાને કોડિંગને
ટેકનિકલ ને એવું બધું જ આવશે એજ વધારે આવશે ભણવામાં એનો ઉપયોગ વધારે થશે
એ જ ને પણ આપડે જોવા જઈએ તો બધી વસ્તુના ફાયદા અને ગેરફાયદા હોય છે જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ ત ના ઓનલાઈન શિક્ષણના પડકારો અને ગેરફાયદા પણ ઘણા જોવા મળે છે જેમ મેં તમને કહું કે ઓનલાઈન શિક્ષણ આશીર્વાદ છે. તો તેની સાથે સાથે કેટલીક ગંભીર પડકારો પણ આપણી સામે આવે છે.
એવું જેવા કે?
જેવા કે જેવા કે લોકોને શું થાય કે સ્ક્રીનની સામે સતત જોયા કરે એટલે એમને શું મગજ પર થોડી અસર થાય ને આંખો ખેંચાય એટલે તળાવ ઉત્પન્ન થ કલાકો સુધી સ્ક્રીન સામે બેસ સી રહેવાથી નાની ઉંમર આંખો માં ચશ્મા હોવા પીઠ નો દુખાવો માનસિક તણાવ વધે એટલે બધી સમસ્યા ઉભી થઈ જાય
હા એ એ બી સમસ્યા છે.
કારણ કે સામાજિક વિકાસ વિકાસ સોરી એટલે કે સામાજિક વિકાસનો અભાવ થાય પછી એમાં શાળા શાળામાં તો શું જાય એટલે પુસ્તક નું જ્ઞાન ખાલી ના આપે આપડે જીવન ના સંસ્કાર છે આપણે જીવનના સિદ્ધાંતો છે બધું શીખવાડે અને જયારે આપણે ઓનલાઈન શિક્ષણ મળતું હોય તો ખાલી જે આપણે ભણવામાં આવતું હોય એ જ શીખવાડતા હોય
હમ એ તો સાચું
એટલે આપણને જીવનમાં કેવી રીતે રહેવું એ બધું તો આપણને શીખવા જ ના મળે એટલે માણસનું જીવન એકલવાયુ થઈ જાય.
હમ સોશિયલ સ્કીિલ ડેવલપ ના થાય ને સ્કૂલમાં તો કેટલા બધા ફ્રેન્ડસ હોય આપડા ટીચરો જોડે કેટલું ઇન્ટરેકશન હોય ઘરે એકલા બેઠા તો શું આપડે વાત કરી શકવાના કોઈ જોડે ના કોઈ ફ્રેન્ડ બી ના હોય એને ટીચરો પ્રત્યે બી કઈ ખાસ ભ લાગણી ના હોય કેમકે સ્ક્રીન પર જ મળતા હોય. સામે સામે તો જોયા ના હોય એકબીજાને
એજ કે પછી એકલ વા આવ છે એટલે કોઈનું દખલ અંદાજીી એને ગમે નહીં ચિડચીડો સ્વભાવ થઈ જાય.
બધી સમસ્યાઓ થાય હલો
હા હા સાંબુ સાંબુ
હા હા ના ના બોલો તમે હ તો હજુ વિચારું છું કે આવી આવી પણ સમસ્યાઓ થઈ શકે
હા એટલે જોવા જેવી બાબત છે અ એમ
હા આવી
વિચારવા જેવી બાબત છે
હા પણ તમે કીધું એમ સિક્કાની બે બાજુ હોય એક સારી અને ખરાબ આપડી આપડ ધ્યાન હમ તો આપણે નક્કી કરવાનું આપડ ધ્યાન રાખવાનું કે કઈ વસ્તુનોો કેવો ઉપયોગ થાય
આપડે જને પણ આ ઓનલાઈન શિક્ષણ ની પરમિશન ઘરમાં છોકરાઓને આપે છે એના પણ ધ્યાન રાખવું જોઈએ કે શું તો પછી એમના હાથમાં ડિજિટલ ડિવાઈસ આ આવી જાય એટલે ગમે તે જોતા હોય આપણને શુંર અત્યારની જનરેશન ન મેન વડા આ ગયું છે પ્ર એટલે પ્રાઈવેસી માં જવા માટે તો એ લોકોને વધારે ગુસ્સો આ આવી જાય
હમ
પણ એવું ના હોવું જોઈએ આપડે ધ્યાન રાખવું જોઈએ કે આપણા છોકરાઓ શું જોવે છે શું કરે છે
હા કોઈ ભણવાના બને ગેમ ગેમ રમતું હોય કા તો કોઈ નાના છોકરા હોય તો એમને કઈ ખબર ડિજિટલ સ્કેમ ની ખબર ના પડે તો એમના દ્વારા એવું બી કઈક સ્કેમ થઈ જાય
એટલે પ્રોબ્લેમ તો થાય બઉ બધી
ત સમામા અસામાન્ય તો હોય સામાજિક ના સમાજના એ લોકો આ ઘણું બધું ડિજિટલ કરતા હોય છે સ્કેમ જેનો પણ શિકાર થઈ જાય એવું બધું છે મને થયું લાઈને એમને વાત કરી જો મે મને વિચાર આવતો તો મેં તમને ફોન કર્યો
એ બહુ સારું કર્યું અહિયાં બી અમારે આજુબાજુ નાના છોકરા છે તેમને બી મારે હ બધું સમજાઈશ આવું બધું એમના મ્મી પપ્પા ને સમજાવીશ કે આવું ધ્યાન રાખવાનું હોય બધું
પાકો પાકો
હા સારું તો પછી વાત કરીએ.